હમ્મ.
હા તો આપણે ક્યાંથી નીકળવાનું અને કેટલા કલાકમાં પહોંચવાને એ વિશે વાત કરતા હતા.
હા.
જો આપણે અમદાવાદથી નીકળીએ તો સાપુતારાનું ચોક્કસ અંતર આશરે ચારસો કિલોમીટર થાય છે. અને કાર દ્વારા પહોંચીએ તો આપણને સાતથી આઠ કલાક જેવો સમય લાગશે. આપણે રૂટ અમદાવાદથી નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત. અને પછી નવસારીથી ચીખલી થઈને વાસદા અને આહવા તરફનો રહેશે.
બાપરી આઠ કલાકની ડ્રાઈવ તો તો તો રાસ્તા બહુ થાકી જવા હશે.
અરે ના એમાં તો અસલી મજા છે. રસ્તામાં એક્સપ્રેસ વે પર લોંગ ડ્રાઈવની મજા માણીશું. ચાલુ ગાડી એ ફૂલ અવાજે આપણા ફેવરેટ ગીતો વગાડીશું અને વડોદરા કે ભરૂચ હાઈવે પર મસ્ત ગરમા ગરમ બટાટા વડા અને ચાની ચુસકી લેવા રોકાઈ જશું રોડ ટ્રીપનો અસલી રોમાંચ જ ખાવા પીવામાં અને હસતા રમતા રસ્તો કાપવામાં આવે છે ને.
અચ્છા એ વાત. સાચી છે. દોસ્તો સાથે લોંગ ડ્રાઈવ જેવી મજા ક્યાંય નથી આવતી. અને જો આપણા ફ્રેન્ડસ રાજકોટથી આપણી સાથે જોડાવા માંગતા હોય તો.
જો. જો કોઈ રાજકોટ થી નીકળે તો.. અંતર થોડું વધી જાય. રાજકોટ થી સાપુતાર આશરે ચારસો પચાસ થી ચારસો સિત્તેર કિલોમીટર જેટલું દૂર છે. પણ કારમાં પહોંચતા તેમને નવ થી દસ કલાક જેટલો પણ સમય લાગે. આવી શકે છે તેઓ રાજકોટથી ચોટીલા લીમડી બગોદરા થઈને વડોદરા આગળ આપણી સાથે હાઈવે પર જોડાઈશુ. કે છે.
ઓમ રાજકોટ વાળા માટે તો આખી એક લાંબી રોડ જેની થઇ જશે.
હા, પણ વડોદરા થી આગળ વધ્યા પછી, જયારે ડાંગ જિલ્લાની બડદ શરૂ ત શેને. ત્યારે એ બધો જ થાક ઉતરી જશે. ચીખલી પછી પહાડી રસ્તાઓ પર ઘાટ શરૂ થાય છે. રસ્તાની બંને બાજુ ઘટાદાર લીલાછમ જંગલો વાકા ચુકા રસ્તાઓ ખડ-ખડ વહેતી નદીઓ અને ચોમાસા શિયાળામાં રસ્તા પર આવી જતું ધુમ્મસ ગાડીની બારીના કાચની નીચે તરીને પહાડોની ઠંડી હવા મા વાની મજા જ કઈ અલગ છે ને એ કોઈ ફ્લાઈટ કે ટ્રેનમાં ન મળે.
તે જ રીતે વર્ણન કર્યું ને કર્યુંને એ જ સાંભળીને મને હમણાં સાપુતારા પહોંચી જવાનું મન થઈ ગયું છે.
જો. હા. એટલે જ કહું છું. આ ટ્રીપમાં અંતર ભલે લાંબુ હોય પણ રસ્તાનો રોટ્રી પણ જ આખી ટૂર ને લાઈફ ટાઈમ મેમરી બનાવી દેશે.
હા પાકું તો હવે, કઈ જ વિચારવું નથી. હું રાજકોટ વાળા ફ્રેન્ડસને પણ ફોન કરીને. કહી દઉ કે ગાડીની સર્વિસ કરાવેનું. ત્યારે આવીને રેડી રાખે. વીકેન્ડ પર જ આપણે સાપુતારા માટે નીકળી જઈએ.
ડન છે. ચાલ હું પણ બેગ પેક કરવાની તૈયારી કરું. બહુ મજા આવશે.
થેન્ક યુ તારી સાથે પ્લાનિંગ કરવાની ધનવાનોનું જ એક અલગ પન છે.
મોસ્ટ વેલકમ. અને હા ચોક્કસ. હવે આપણે
જો કોઈ રાજકોટથી નીકળશે તો અંતર થોડું વધી જાય. રાજ રાજકોટ થી સાપુતારા આશરે અ ચારસોથી ચારસો સિત્તેર કિલોમીટર દૂર છે. કારમાં પહોંચતા તેમને દસ કલાક જેટલો સમય લાગી શકે છે. તો હાઈવે પર તે લોકોને આપણી જોડે, જોડઈ શકીએ છીએ.
રાજકોટ વાળા માટે તો આટલી, એક લાંબી રોડ જની થઈ ગઈ, થઈ જશે.
હા પણ વડોદરા અને સુરત વટાવ્યા પછી. આપણે અસલી ફૂડ સ્ટોપ આવશે. જયારે આપણે નેશનલ હાઈવે કે અડતાલીસ નેશનલ હાઈવે પર ચીખલી પહોંચીશું ને ત્યારે, ત્યાં હાઈવે પર એક બહુ જ ફેમસ સ્ટોપ છે.
અરે વા અનંદ તો મેં ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં પણ જોયું છે. ક્યાં શું ઘાસ મળે છે.
ચ્યાનું પંજાબી ફૂડ ગરમા ગરમ ચીઝ ગાર્લિક બ્રેડ અને ખાસ કરીને ઠંડી ઠંડી મોગટેલ્સ બહુ ફેમસ છે. આ જગ્યા મલ્લિકાર્જુન મંદિર કોશિંગ પાસે આવેલ છે ત્યાં મસ્ત ગાર્ડન અને મોટો ફેમિલી લાઉન્ પણ છે એટલે લાંબી ડ્રાઈવિંગ પછી ત્યાં બેસીને પેટ પૂજા કરવાની અને ફોટા પાડવાની બહ મજા આવશે.
સુપર હાઈવે ટહી પાવો ટપમાં આવો મત ફૂડ જોઈ માટે. જાય એટલે અડધો થાક તો ત્યાં જ ઉતરી જાય.
સાચી વાત છે અને ચીખલી ના અ ડી લાટ ફૂડ જોઈન્ટ પર હેવી લંચ કે સ્નેક કર્યા પછી જ આપણો પહાડી ઘાટ શરૂ થશે રસ્તાની બંને બાજુ ગડાદાર લીલાછમ જંગલો વાખ ચુકા રસ્તા અને ચોમાસા શિયાળામાં રસ્તા પર આવી જતો ધુમસ ગાડીની બારીના કાચ નીચે કરીને. પહાડોની ઠંડી ઠંડી હવા માણવાનું પણ ખુબ જ મજા આવશે.
વાહ તે તે જ રીતે વર્ણન કરી શંભાલ તે હમણાં જ પુત્ર પહોચી જવન મન થઈ ગયું.
એટલે જ કહું છું આ ટ્રીપમાં અંતરભલે લાંબુ હોય પણ રસ્તો. રસ્તો રોડ ટ્રીપ જ ફરની છે અને આપણે. આવા મસ્ત ઢાબા રેસ્ટોરન્ટ પર સ્ટોપ રાખીને પણ. આપણી મેમરી બનાવી જાય શું.
હા બાકો તો હવે કઈ વિચારવ નથી હું ફ્રેન્ડસ ને કહી દઉં કે ગ ગાડીની સર્સ. એટલે આપણે. વીકેન્ડ પર જ આપણેતા માટે નીકળી જવાના છીએ.
હા પાકો તો આપણે બધી તૈયારી કરી દઈએ. અને પછી આપણે અ જવા માટે રેડી થઇ જઈએ.
હા થેન્કયુ પ્લાનિંગ કરવાનું જે અલગ ફોન છે.
હે. પાકું તો હવે કઈ જ વિચારવું નથી હું ફ્રેડસ ને કઈ દઉં છું. કે ગાડીની સર્વિસ કરાવીને રેડી રાખે. આ વેકેન્ડ પર જ આપણે સાપુતારા માંથી નીકળી જઈએ.
ડન ચાલ હું પણ બે પેક કરવાની તૈયારી કરો બહુ મજા આવશે.
થેન્ક યુ તારી સાથે પ્લાનિંગ કરવાનો જ એક અલગ ફન છે.
મોસ્ટ વલકમ આપ આ પ્લાન ફન થયું એ. એ ગડીમાં વગડવા માટે આપણ ફેવરેટ હાઈવે સંગ તો જો જને ચાલ સાથે ગઈ.
દિલ ચાહતા હૈ કભી ના બીતે એ દિન દીલ ચા હૈ હમ ના રહે કભી અયરબિન દિન દિન દિન ભર હો મીઠી મીઠી બાતે જુમે જુમે હર પલ હર રાતે.
હમ.
બસો દોસ્તી કે સાથ હમ ઘૂમતે રહે હમ હૈ. રાાહી પ્યાર કે ચલના હમારા કામ. ચલો સાપતારા ચલો સાપુતારા.
વાહ વા આી તે આખી ટ્રીપ નો વાઈબસ બદલી નાખ્યો.
યેસ પી યુ સૂન હેપી જર્ની ટુ યેસ